હાલો
હા આવે છે અવાજ?
હા એકદમ આવે છે, તમારે આવે છે મારો અવાજ?
હા એકદમ બરાબર આવે છે. કેવું સાંજનો નાસ્તો કરી લીધો?
હા એકદમ સરસ રીતે કર્યો, તમે કર્યો?
હા અબીજ કર્યો, તો આજે સરસ મજાનો ટોપિક મળ્યો કે તહેવાર અને ખાસ કરીને ગણેશ ચતુર્થી વિશે આજે આપણે વાત કરીએ.
બિલકુલ બિલકુલ આ તો એકદમ ઘણો રસપ્રદ વિષય છે. ભારતમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે સ
એકદમ સાચીવાત અને દરેક તહેવારની પોતાની એક અલગ જ ઓળખાણ અને મહત્ત્વ હોય છે.
એકદમ એકદમ અને એમાં ગણેશ ચતુર્થી પણ એવો જ એક મહત્વપૂર્ણ તેહવાર છે
ને આ તહેવાર મુખ્ય રીતે ભગવાન ગણેશને સમર્પિત કરે છે.
એકદમ એકદમ સાચી વાત અને ભગવાન ગણેશ ને બુદ્ધિ જ્ઞાન અને સુખ સમૃદ્ધિ ના દેવો તરીકે ઓળખવામાં આવે
બિલકુલ અને ગણેશ ચતુર્થી ક્યારે ઉજવવામાં આવે છે ખબર છે તને?
તે એટલે આ તહેવાર ભદ્રવા મહિનામાંની આમ આસો ચોહટ ના દિવસે એકદમ ઉજવવામાં આવે છે.
વાહ આ દિવસને ભગવાન ગણેશ ન જન્મ દિવસ પણ કહેવામાં આવે છે
હા એકદમ સાચી વાત છે ઘણા લોકો આ દિવસ વ્રત પણ કરે છે
અને ગણેશ ચતુર્થીની તૈયારી ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે
એકદમ એકદમ સાચી વાત છે બજારમાં સુંદર મૂર્તિઓ ફૂલ સજાવટની વસ્તુઓ અને મીઠાઈઓ બહુ જ જોવા મળે છે
અને આ દિવસમાં લોકો પોતાના ઘર અને મંદિરને સાફ કરે છે
એકદમ એકદમ સાચી વાત છે ઘરને રંગ ભરેલા ફૂલ તોરણ અને દિવાદાથી એકદમ સજાવામાં આવે છે
અને કેટલાક સ્થળો પર તો મોટા પંડલ પણ બાંધવામાં આવે છે
એ બી છે અને એ પંંડરમાં ભગવાન ગણેશની મોટી મુર્તિ સ્થાપન કરવામાં આવે છે
બિલકુલ અને મૂર્તિ સ્થાપના નો કાર્યક્રમ ખૂબ જ શ્રદ્ધાથી શુદ્ધા સાથે થતો હોય છે
પુજારી મંત્ર ઉચ્ચારણ કરે છે અને વિધિ પ્રમાણે પૂજા કરે છે ત્યા
અને લોકો હાથ જોડીને પ્રાર્થના કરે છે
એકદમ એકદમ અને ઘણા લોકો ગણેશજીને પૂર્વ અને લાલ ફૂલ અર્પણ કરે છે
અને ગનેશજી ને મોદક મોદક ખૂબ જ ભાવે
એ જ અને તેથી મોદક ખાસ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે
તમે જોઈ શકો કે મોદક સિવાય લડ્ડુ શીરો અને બીજી મીઠાઈઓ પણ ચડાવવામા આવે છે
એકદમ સાચી વાત અને સવારે અને સાંજે આરતી ત્યાં કરવામાં એકદમ પરંપરા છે એવી
અને આરતી સમય બંધા બાળકો એક સાથે ભજન ગાય છે
એકદમ અને ત્યાંથી વાતાવરણ એકદમ બુદ્ધિમય બની જાય છે એના લીધે
ને કેટલાક સ્થળ પર તો સંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવામાં આવે છે
એકદમ સાચી વાત અને બાળકો ગીત ગાય છે ત્યાં નૃત્ય કરે છે અને નાટક પણ કેટલી વાર રજૂ કરતા હોય છે
ગણેશ ચતુર્થી લોકો વચ્ચે એકતાનો સંદેશ પણ આપે છે
એબી છે અને લોકો એકબીજા સાથે મળીને કામ કરે છે
અને આ તહેવાર સમાજમાં પ્રેમ અને સહકારની આ બનાવવામાં આવે છે
એકદમ એકદમ અને કેટલાક લોકો માટીની મૂર્તિ વાપર વાપર ભાર આપે છે
અને તેનાથી પર્યાવરણને બો ઓછું નુકસાન થાય છે
એકદમ એકદમ સાચી વાત છે આજે પર્યાવરણ ની રક્ષા ખૂબબ જ જરૂરી બની ગઈ છે
અને ગણેશ ચતુર્થી માં સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે
હા એ જ અને પંડારની આસપાસ સફાઈ રાખવી એ બધાની જવાબદારી બને છે
અને આ તહેવાર માત્ર ધાર્મિક નથી પણ સામાજિક દ્રષ્ટિ પણ મહત્વપૂર્ણ છે.
એકદમ એકદમ ગરીબ અને જરૂરતમંદ લોકોને ભોજન અને વસ્ત્ર આપવાની પ્રવૃતિ પન ત્યાં જોવા મળે છે.
તેથી તો ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે.
એકદમ સાચી વાત વિઘ્નહર્તા એટલે જે મુશ્કેલો દૂર કરે
અને વિઘ્ન થી પણ ગણેશ ચતુર્થીને પૂજા કરે છે.
એકદમ સાચી વાત કારણ કે ગણેશજીને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે.
અને ગણેશજીની મૂર્તિમાં મોટા કાન પણ અ બતાવવામાં આવે છે.
એકદમ એકદમ ધી એ વાતનો સંદેશ આપે છે. કે સારા વિચારો સાંભાળવા જોઈએ આપડે
ને મોટી સૂઢ પર ખાસ મહત્ત્વ ધરાવે છે.
એ બી છે તે સમજદારી અને અનુકૂળતાનું પ્રતિક માનવામાં આવે છે.
પણ તમને શું લાગે છે કે ગણેશજીનું મોટું પેટ શું દર્શાવે છે.
તે મને લાગે છે કે સંતોષ અને બધી વસ્તુને સ્વીકાર કરવાની ભાવના દર્શાવે છે.
અને ગણેશજીનું વાહન ઉંદર છે.
તે ઓછાઓ પર નિતંતણ રાખવાનો સંદેશ આપે છે.
અને ગણેશ ચતુર્થી નો તહેવાર ઘણા દિવસો સુધી ચાલે છે.
એ બી છે અને કેટલાક લોકો એક દિવસ સુધી મૂર્તિ રાખે છે.
એકદમ સાચી વાત ને કેટલાક ત્રણ દિવસ પાંચ દિવસ અથવા તો અગિયાર દિવસ સુધી પણ પૂજા કરતા હોય છે.
એકદમ એકદમ સાચી વાત છે આ સમ સમય દ્વારા
અને અંતિમ દિવસે વિસર્જનનો કાર્યક્રમ યોજાય છે.
એ બી છે અને લોકો ગીત ઢોલ અને કાર્યો સાથે વિસર્જન કરે છે.
એકદમ બરાબર અને બધા બાળકો ગણપતિ બાપ્પા મોર્યા ના ગાન ગાય છે.
એકદમ સાચી વાત છે પછી મૂર્તિને જર્મ વિસર્જિત કરવામાં આવે છે ત્યાં
અને તમે જોઓ કે વિસર્જન પાછળ પણ બને સુંદર સંદેશ આપે છે.
હા બિલકુલ એ જવાના છે કે જીવનમાં બધું સમય સાથે બદલતું જ રહે છે આપડે.
બિલકુલ અને લોકો આશા રાખે છે કે ગણેશ ગણેશજી ફરી આવતા, ફરી આવશે એમ.
એ બિલકુલ અને તીથી લોકો કહે છે ગણપતિ બાપ્પા મોર્યા, અગલે વરસ, જલ્દી આવજો.
એકદમ બરાબર, ને આ રીતે ગણેશ ચતુર્થી નો તેહવાર શ્રદ્ધા, આનંદ અને એકતા સાથે ઉજવવામાં આવે છે.
હા બિલકુલ , એ તહેવાર ભારતીય સંસ્કૃતિને સમજાવા માટે પણ ખુબ જ ઉપયોગી છે.
આપણે અતાર સુધી ગણેશ ચતુર્થીના વિશે તો બહુ વાત કરી, પણ હવે આપણા તેના ઇતિહાસ અને તેના ઇતિહાસ પર પ્રમાણે પળ આપણે વાત કરવી જોઈએ.
હા બિલકુલ, એ વિષય પણ ઘણો રસપ્રદ છે.
બિલકુલ, અને પુરાના ગ્રંથોમાં ભગવાન ગનેશની, ઘની કેહવતો હતી.
એમાંથી એક પ્રસિદ્ધ કથા અનુસાર માતા પાર્વતીએ ગણેશજીને રચ્યા હતા.
ને તે સમયે ભગવાન શિવ બાહર ગયા હતા.
અને, માતા પાર્વતીએ ગણેશજી ને દ્વાર પર ઉભા રહવા કીધું હતું.
બિલકુલ બિલકુલ, અને ગણેશજી એ યજ્ઞનું પાલન કર્યું.
બિલકુલ, અને ભગવાન શિવ જ્યારે પાછા આવ્યા ત્યારે ગણેશજી એ તેમને અંદર જવા દીધા નહીં.
એકદમ બરાબર, ને તેના કારણે બંને વચ્ચે વિવાદ થયો.
અને પછી ભગવાન શિવે ગણપતિજીનું મસ્તક, અલગ કરી દીધું.
બિલકુલ, અને માતા પાર્વતી ઘણા દુઃખી થયા હતા.
અને તેનાથી પછી ભગવાન શિવે હાથીનું મસ્તકઈને ગણેશજીને ફરી જીવિત કર્યા હતા.
એકદમ સાચી વાત કહી તમે, આજે આપણે તહેવાર પર, ખાસ કરીને ગણેશ ચતુર્થી વિષય પર વાત કરી તમાર જોડે મને ખુબ જ આનંદ આયો.
એકદમ અને આ એકદમ રસપ્રદ વિષય હતો મને બી ખૂબ જ આનંદ આયો.
ખરેખર. આપણે એક નવા વિષય સાથે જલ્દીથી મળીશું.
હા, જરૂર જરૂર.
ચાલો.